કેમ કેમ છો?
મજામ
મજામાં શું કરતા હતા. અમે બી મજા મેં
હમ્મ.
મેં તમને અહ તમારે એવું કહવું કે આપડે ગરમીનો મોસમ એ કેટલી બધી ગરમી પડતી હોય ને?
હા.
ગરમી મેં આપડે લોગ અહ આપડે જેવા હોઈએ તો કેટલી બધી એ સી મેં આખા દિવસ રહે તમન ખબર સે?
હમ્મ.
ને આપણે બાળનું ઓક્સિજન લઈએ ને તો ઓ સારું કહેવાય બાળનું પવન લઈએ તો. હમ
હમ્મ, હમ્મ.
ના આપને એ સી નું લઈએ ને તો આપણે શરીર માટે નુકસાન છે.
બરાબર.
ખબર છે ને બાકી હવે લોગ સમજતા નહીં ને અમે બધાના ઘરમે આપણે જોઈએ ને તો એ સી વગર તો આયા ચાલતું જ નહી.
હ. ને વો ગરમીમાં તો જરા ઠંડાઓ તો જોઈએ જ. તેવા માટે લોકો તો આજના સમયમાં પંખો તો વિસરી જ ગયા એસી જે જોઈએ તે માણસ ને એસી જ જોઈએ.
બાકી આપણે એસી આપણા શરીર માટે કેટલી નુકસાન કરે છે આ ખબર છે.
એ તો હણાં
ને બાલ નું પવન લય.. ગરમી માટે આપણે બાલનું પંખાનું પેલું હવા લઈએ ને તો આ સારી કહેવાય.
હમ મે અને જૂન મહિનામાં તો ખુબ ગરમી પડે છે. ચાલીસ ડિગ્રી પણ વધી છે હ.?
હ હા
તમને ખબર છે ગરમીમાં લોકોને શું તકલીફ થાય છે.?
હા એ બાપા બહુ તકલીફ છે તમાને ખબર છે મને તો ખબર કેટલા લોકો ને આડ.. અટક આવે છે ખબર છે?
હા તે તો વાત છે
ગરમી મે કે એટલી બધી ગરમી પડે છે તો પેલાને અટક આવી ગયું છે
હમ
ને પહેલા સુ કેતા તા પલો એસી મે રતો હતો હ. એસીમાં બી રહે તો એટલી બધી ગરમી પડે તો અટક આઈ જાય એસી બી.. કે શું આપણે શરીર માટે એસી નુકસાન કરે છે એ બધી ખબર નહીં એને ન આપણે પંખા હેઠું પંખા નીચે ઊંઘીએ ને તો આપણે શરીરમાટે સારું છે. હ
અને ગરમીમાં ડોક્ટર વધારે પાણી પીવાના સલાહ આપે છે. કારણ તમને તેનાથી એટેક નહી આવવું જોઈએ. પહી તમારું.. તમને ડીહાઈડ્રેશન ટાઈપ નથી થવું જોઈએ થકારના લાગવું જોઈએ એની માટે ડોક્ટર બી તમને ઘરમે માટે.. આપી છે અને આવડાના સમયમાં તો મોબાઈલમાં ગરમીની સિઝન ચાલુજ. થયો ને કે મેસેજ એ જ આવવાના કે સ્વતાની કાળજી રાખ.. જો વધારે પાણી પીજો..
હાચી વાત હૈ.
હમ
રોટલી કમ ખાવાની સલાદ વધારે લેવાનું પાણી.. વધારે પીવાનું.
છાસ પીવાવ જોઈએ લીંબુ પાણી, હા બધી વાતો છે નારિયેળ પાણી છે. હ ફળાનો રસ પીવાનો જોઈએ.
હાચી વાચ ગન્ના નો રસ નિમ્બુનું પાણી. ઓ આપણે પીએને તો શરીર માટે સારું કહેવાય.
હમ
અહ
ખોરાક માં તો તમે... ગરમી સિઝનમાં ખોરાક માં તો તમે તરબુજ ખાઈ શકો.. કાકડી ખાઈ શકો, પણ હાલ કો ભોજન લેવાવ જોઈએ ગરમી સિઝન માં હ.
હાચી વાત છે.
હા
ને આપણે તરબુજ ખાઈએ ને ગરમીની સિઝને તો આપણે પાણીની કોઈ દાડે કમી ના થાય શરીર મે.
હમ હમ
ભલે ખાવાનું આપે કમ ખાઈએ ને બાકી પાણી વધારે પીવાનું. આપણી છાશ, દહી. લીંબુ પાણી ઓ વધારે રાખવાનું તો આપણે કોઈ દારે કોઈ નુકસાન ના થાય.
મેં સૂત ના કપડા વધારે પેરાવ જોઈ જે એક ગરમીની સિઝન
સૂતીના કોટનનાં કપડાં આપણે શરીર ઉપર સારા કહેવાય. પસીનો ના થાય ને પસીનો
હમ
હાચી વાત છે તમારી.
આમને બપાર ના સમયમાં તો ઘરની બહાર જ જવાનું. ટાળવું જોઈ. તમારું જે કામ હોય ને તે એક તો સવારમાં કરી લેવાના વારા વાર જ્યાં
બાર વાગે હાચી વાત. બાર વાગે પેલા કામ થયું હોય તો સારું કેવાય. પછી તો એટલી બધી ગરમી પડે, ને તડકો પડે. તો આપણે ઘેરથી બહાર નીકળવાની ઈચ્છા ન થાય. પછી તો બીમાર પડવું પડે. કેટલી બધી ગરમી પડતી હોય બાપા.
બરાબર છે. તમે તમારા છોતાના એની વાંચતા
જર તમે બહાર જય તો જરૂરી ટોફી પ પહેરાવ જોઈએ.
હાચી વાત હે.
અને ધોળા માટે સનગ્લાસ બી ઉપયોગ કરવા જોઈએ.
હાચી વાત છે.
હમ
હમ મને ગરમી તો બિલકુલ ગમતી જ નહીં ને.
મન ગરમી બિલકુલ ગમતી જ નહી. મન શિયાળુ સારું લાગે બેસ્ટ.
જ
ગરમીમાં કેટલી બધી શરીર મેં શરીર ઉપર નુકસાન થાય. ગરમે બી આપણે ગરમી મેં નુકસાન થાય. કેટલું બધું ખાવાનું બનાવ હોય તો ગરમી મેં બે કલાક મેં તો બગડી જાય.
બરાબર છે.
હૈ કે નહીં? સ સવાર મેં ખાણો પણ સાંજે આપી ના ખાઈ કે બહાર ફેંવાનું પણ કેટલું બધું ગરમી પડે તો વાસ મારતું હોવે. આપે ગમે તે ભલે ફ્રીજમાં મૂકીને તો બી આપણે ના ગમે પછી. ફ્રીજમાં મૂકીલો બી આપણે સા ફ્રીજ મે કોઈ બી વસ્તુ મૂકીને ખાઇએ ને તો બી આપણે શરીર માટે નુકસાન હૈ.
તો હાનિકારક છે આપને શરીર માટે.
હમ
પણ ઉનાળાનો આ એક ફાયદો છે કે શ ના વિદ્યાર્થીઓને દર ઉનાળાનમાં જાસ્ત ગરમી થાય તો તેને છુટ્ટી મળી જવાની તમે બઉ આવો નથી તો ખુબ ગરમી થાય આ ચાલીસ ડિગ્રી પંચ ચાલીસ ડિગ્રી એવી તો તેમને હ રજા મળે છે પઈ તેમને
હાચી વાત છે.
ને ટાઈમ બી મળવાનોન પરિવાર સાથે ફેરવા જવાને
હાચી વાત છે.
હન ગરમીમાં કેરીનો મોસમ મસ્ત જ રહે. કેરી મળવાનીને રોજ અ કેરીનો રસ ખાવા પહી મસ્ત અલગ જ મ જા છે.
હાચી વાત છે. ગરમીમ તો સ હમાંથી બેસ્ટ કેરી તો ગુજરાતની
ગુજરાતને બહુ કેસર કેરી મલે ને બહુ સરસ કેરી મલે કેરી
હમ્મ.
બોવ સરસ કેવાય.
કેસર તો મસ્ત રહે છે ગુજરાતના ફેવરેટ છે તે બધા વમતીનું નામ છે કેસર કેરી ભાવ
કેટલી કેટલી પ્રકારની કેરી આવે લેકિન સવારથી સારી કેરી તો કેસર કેરી કેવાય. મીઠી બી કેટલી હોવે આ કેસર કેરી તો આપણે ગમે તે ખાઈએને ચાર-પાંચ કિલો ખાયન તો ડાયબિટીસ ના હોય તો ડાયબિટીસ થઈ ડાયબિટીસ બી થઈ જાય એટલી બધી મીઠી કેરી આવે.
ડાયાબિટીસવાળા લોકો બી રોજ રોજ આમરસ ખાવે.
હાચી વાત છે. લેકીન આપડે ગરમીની સીઝન એવું કેરીને સીઝન બધાને કેરી જ ગમતી હોવે બાકી કશું ફરુ ફ્રૂટના ગમે અને
એ તો કેરી તો ફળોનો રાજો કેવાયના
હાચી વાત હે.
હા, કેરીનો સિઝન ના હોય તો કેરી તૂટીને રાજો.
ગમે તે માણસ આપણે દવાઈ ઉપર ક આપણે ડાયાબિટી જોવે ગા દવાઈ ખાતા હોય ડાયાબિટીની મીટયન આપડે મીઠું નય ખાવાનું હોય તોય ત્યારે તો ખાય જ લે કે બાપા પછી કે આવાની છે મે તો ખાવ ભલે આપડે દવાખાનામાં એડમિટ થાવાનું બાકી કેસર બાકી કેસરકે રીતે મારે ખાવાની જ છે. એવું કરતા હોય માણસ.
બરાબર.
હ, બાકી એટલી બધી ખબર ના પડે કે મારે ડાયબિટીસ છે. કે મેં હોસ્પિટલમાં પછી બીમાર થઈશ મારે પૈસા લાગશે કે ના હું પાછળનો ના જોમેં પછી.
વિચાર જ નથી કરવાનો.
એમ તો બસ ખાલી કેસર કેરી ખાવાની પાછે.
હમ્મ હમ્મ.
હું તો કે બહુ ગમે કેચર કેરી. ભલે દ-દવાખાના પાસે એડમિટ થવાનું. બળી જાય, ડાયાબિટીસમાં મોં બળી જાય. તો ડૉક્ટર પૂછે શેના થી બળી તો પછી અમે તો કેસર કેરી ખાઈ થી. એવું કરતા હોય એવું કેહવતા હોય એ કેસર કેરી ખાદી. કેસર કેરી બધાને ગમે, એવું નહીં કે નહીં મને મને પણ પ બહુ કેસર કેરી ગમે હ. લેકિન મારે ભગવાનની દયા છે કે મારે ડાયાબિટીસ કે બી પી કશું સુગર કશું હેજ નહીં શરીર ઉપર.
એ તો હા, બોલો.
હા, આપણે ભગવાનની દયા છે કે આપણે શરીર ઉપર ડાયબિટીઝ કે બી પી, કે કશું હે જ નહી સુુગર ઉગર કશું જ નહીં મારે.
ના તો સારી વાત.
આપડે શું કરીએ? દિનભર કામ કરીએ બધું ઘરનું બી એટલું બધું કામ હોય દિનભર આપડે મશીન નું ઉપર સિલાઈનું કામ કરવું. તો આપડે ડાાયબિટીસ શુકર કે ભાગી જાય. આપડા જોડે રહીશ ને ડયાબિટીસ જુગર
પણ આ આજના સમયમાં તો ઘરો ઘરમાં ડયાબિટીસ નું પેશન્ટ હે.
સાચી વાત હે. ગમે તેને તમે પૂછ્યું એમ, તો કે મારે ડાયાબિટીસ છે, મારે પેલું છે.
હમ્મ. હા, ગરમી ના સિઝનમાં એક વાત આ સારી છે કે તમે સવારનો હા તો ગરમી બહુ ને નવ દસ વાગ્યા ના ઓ તમને વિટામિન ડી
ચાલો હવે આપણે પછી કોલ કરીએ ટાઈમ થયો હા પછી.